એમ બાપા ન ના વાગે હલો હલો તમારી સાથ દસ મિનિટ બાત કર સકતા હું ક્યા કરે તો તમારા નામ ક્યા હૈ તમારું નામ શું છે મારું નામ ધીરેન છે હા કઈ આગળ રહેેવાનું કઈઆગળ રેવાનું
હાલો
ક્યાં ક્યા રેવાનું એમ કું
અમારે રહેવાનું વડોદરા
વડોદરા હા વડોદરા કયા આગર
અ અર
વડોદરા નંદધામ સોસાયટી હા
અત્યારે શું કરો છો?
અલા એજ ચાલુ છે, તન કીધું નતું એ. ટાસ્ક વારું ટાસ્ક વારું. પેલો તો એ દાર નતો કીધું મે તને કે ફોન કરવાનો એક બીજા ટાસ્ક પેલો એ ચાલે હા બોલો. રવાનું તમારે
મારે નડિયાદ.
નડિયાદ બરાબર નડિયાદમાં કઈ? નડિયાદ ઉત્તર સે અચછા બરા બોલો શું કરો? સ્ટડી જોબ વોબ.
હલો. હું અત્યારે આઈ ટી આર કરીને ડ્રાફ્ટ બતાવ્યું ને અત્યારે જોબ ની એ છે
બરાબર છે. બોલો ઘરે બધું શાંતિ સી?
બસ તમારે કેવી સ્ટડી ચાલે છે?
મારે બી બી એ કરું છું.
બી બી એ કરો તો હા.
બોલો.
હલો.
હા હા બોલો.
તમારે ફેમિલીમે કિતને મેમ્બર હૈ?
હમ્મ, છો.
છો હજા હા હા. ફાધર શું કરે?
જોબ બિજનેસ બિજનેસ. એ સિ-સિમેન્ટની અમારી કંપની છે.
સિમેન્ટની કંપની છે હા.
હમ્મ.
એટલે ત્યાં એટલે વેચવા એટલે મતલબ વેચવાનો તો પછી બનાવાનો?
જવાનું
વેચવાનો બરાબર ગોડાઉન છે હા હા. હમ્મ હમ્મ એટલે તમે પછી એની મે જ લાગી જસો?
હવે અત્યારે તો વિચાર નથી એયો સ્ટડી પૂરું થાય પછી જોઈએ હવે. અત્યારે તો એ કોકકો ટાઈમ જઉું ગોડાઉન પર બેસું.
બરાબર હા.
બધો હિસાબ કિતાબ જોવાનો હોય.
હા હા બરાબર છે.
બોલો તમારું શું ચાલે ફેમલીમાં?
શું?
એ અમાર ફેમિલી માં શું કરે?
મારા ફેમિલી માં બસ, મારા અપ્પા ઓટો ડ્રાઈવર હૈ.
બોલો કઈ છો
અમે અત્યારે અમારા ઉતસડા ગામમાં એક તલાવ છે ને ત્યાં પિકનિક ત્યાં માટ ટે નીકળ્યા છે. એટલે મતલબ આ મોસમ સારું છે પવન વાળું છે વાતાવરણ મસ્ત ઠંડુક છે.
આવે છે? પવન નો અવાજ આવે છે.
હા હા.
હમ.
એટલે આમ સારું. એમ ચાલો, આપડે નીકળી ચાલતા ચાલતા બહાર ફરવા માટે. કાયા ના.
તો એકલા આયા છો કે ફ્રેન્ડ જોડે આયા છે? ભાઈ બંધો જડું બરાબર છે.
હા.
એકલો કંટાળી જવાય એટલે.
હા, એકલું કંટાળી જવાય. બોલો.
બસ, કંઈ નહીં. ચા-નાસ્તો કરીને બેઠા.
હા હા. સ્ટડી એટલે મતલબ કોલેજ અત્યારે આવ્યું?
ક્વલિટી તો બપોરના ય.
બપોર ના તમે સુઈ ગયા હતા એવું?
હા, સુઈ ગયો. કંઈ સાંજના ચાર વાગે, એવું છું. ચાર-સાડા ચાર વાગે ચા- નાસ્તો ઘરે. બ
ત્યાં કેવું? વરસાદ વરસાદ આવે છે વડોદરા? હા. હલો.
હલો! હા, આવે છે. ના, વડુંલા પડે.
બરાબર છે. અમારા નડિયાદમાં ચાર-પાંચ દિવસ છે આવ્યો ને વરસાદ. હવે આજે થોડું વાતાવરણ છે, એવું વરસાદ જેવું.
હમ, અમે જોયેલું. ન્યુઝમાં જોયલું, આજની આગાહી છે એવું.
બરાબર છે. હવે સાંજે આવે, તો સારું લાગે. ઠંડુ તો થાય.
ઠંડુ થાય, બરાબર. ગરમી બહુ લાગેને.
હમ્ બોલ, બીજું કંઈ?
બીજું તો શું કે? હલો.
હ તો થઈ જાાવ
શું કે, પબજી-બબજી રમે છે મસ્ત?
ચા-નાસ્તો કરે છે, કંઈ નહિ.
દૂધ લેવા માટે ને, એમ બધું કામ કરવા માટે ઘરનું.
બરાબર, બરાબર. ઘર કામ કરવું પડે, મદદ કરવી પડે.
હા, ઘરે મેમર, દીદી હતા. એમને મેરજ થઇ ગયા. હ, મમ્મી, પપ્પા અને હું. ઘરે એટલે કરવા લાગવુ પડે. મમ્મી ને. હમ.
તો તમારે ટાઈમ અલગ કાઢી ને કામ કરો, તો.
બોલો. હ.
હમ, બોલો, બોલો.
તમાર નામ શું? ધીરેન છે? હ, હ, ભુલી ગયો. સોરી, શું?
તમે વેજ કે નોનવેેજ? નોનવેજ? ખાાવ નોન વવેજ મચ્છીડાા ઘરી બરાબર, બરાબર. ના, ના.
હમ હમ બરાબર. મોહનભાઈ પન આપડે ઉપરરુ હિન્દુ છો કે મુસલમાન?
ના ના હિન્દુ તો હમ.
બરાબર. તમારા ટાસ્ક કેલા પૂરા થયા?
મારે?
કેટલા? હલો.
હલો. તુમારા આવાજ નહી આરહ હલો. હા અભી આ અભી આ
હા પાંચ પત્યા પાંચ એમ
પાંચ પત્યા, હ હા આગળ નીકળ્યા
આગળ કરવાના છે, હજુ પણ ટાઈમ મળે તો કરી
બરાબર. મારો આ છઠ્ઠો ક્લાસ પા હા બશે હવે ક્યાં ડિસ્ટર્બ તો નહી કરતો ને?
અત્યારે ક બેઠ છ આ ચા નાસ્તોને ધાબા પર બેઠો ગરમી લાગતી હતી પવન આવે છે
હ હ
તો ધાબા પર બેઠા છે
જોયું તો નહી જોયું
હા તો જોયું જ ને યાર
હા હા અમે એ પછ આ્યા છે પણ અમારે જોવા નઈ મળ્યું કે પાણી સાય રહે છે શ એના ડેમમાં અર એ દ છે
હા બરાબર ત શે ફટે
હા.
હમ હમ.
તમે વડોદરા આલા ત્યાં હારદીપ ભાઈ આમ મળ્યા હતા.
કોન?
હાજીભાઈ નામ ત્યાં ફોટો ક્લિક કરેલા અમે ત્યાં
હા એ પેલા ટુર્નામેન્ટ જીતીને આવ્યા ને ત્યારે વર્લ્ડ કપ જીતો હતો, ને બે હજાર ચોવીસ માં ત્યારે કર્યુંતું ને ત્યારે ટ્રાફિકમાં ત્યારે અ કર્યું હતું પ પ ક્લિક કરેલો કેવ વર્ષ પવન જોદાર આવે તમે વડદરા પણ એટલું પવન એટલ હા. હા એટલે આપડે નડિયા વડોદરા એટ કવર ખ છે લાગે વરસાદ
આવા તો
હમ હમ બરાબર. હલો.
હ અત્યારે તો ઇન્ડિયા ટીમ બરાબર રમતી નથી બે મેચ સડીંગસા હારી ગઈ છે.
હા, આજે જોયું આજે પણ મેચ હતી. હવે રમાજ નહી
અમને આ બધા પ્લેયરોને દીધાને બીજા બીધાને.
બરાબ
બે હજાર ચોવીસ વર્લ્ડ કપ વાળી જે ટીમ હતી હાલો, બે હજાર ચોવીસલ
હા. હાલો. હાલો.
હલોલો
હાલો.
હાલો હાલો હાલો.
હા ચલો મીલતે હે કભી, મુલાકાત લેતે હૈ.